હલો.
હેલો હા હાલો. કેમ છો મજામાંને?
બસ મજામાં. તમે કેમ છો?
હા, મજામાં. તમે હું કરી રહ્યા છો હમણાં? હા.
હું તમ ડિજિટલ પેમેન્ટ વિશે થોડી વાત કરવા માંગુ છું.
હા.
ડિજિટલ પેમેન્ટમાં આપણે ડિજિટલ પેમેન્ટની મદદથી આપણે એ શું છૂટા પૈસા કે કેશ સાચવવાની જવાબદારી માંથી મુક્તિ મળી છે ને ડિજિટલ પેમેન્ટ મારફતે આપણે ગમે ત્યારે ગમે તે સમય ગમે તે વ્યક્તિને પેમેન્ટ કરી શકીએ.
હા, તમારી વાત સાચી છે કે આપણે ડિજિટલ પેમેન્ટને લીધે ખૂબ સારા એવા આપણને ડિસ આ-અડવાન્ટેજ મળ્યા છે કે આપણે હું મારી વાત કરું છું કે હું એક ગ્રોસરી સ્ટોર ચલાવું છું. ત્યાં પબ્લિકનું પ્રમાણ ખૂબ જ વધી છે. એક તો તે શહેરના ઇલાકામાં છે એટલે ત્યાં કેશ હાચાવવાની અમને કે કેશ ગણવાની ખૂબજ મગજ મારી પડી હતી. જેના લીધે અમારે અહ મોટા પ્રમાણમાં કેશ હાચાવવાનો કેએ જેના લીધે બહુ મગજમારી પડી હતી અને સુટા કોઈને આપવાના કે લેવાના અને ઘણા પૈસા રાતના સાચવવાના બહુ મગજ મારી પહિ અમે ધીરે-ધીરે ડિજિટલ પેમેન્ટ વાળું લાવ્યા કે તેમાં અમે લોકોને કીધું કે તમે ડિજિટલ પેમેન્ટ કરશો તો તમને અહ અમુક ટકા ડિસ્કાઉન્ટ કે એવું આપશો એટલે ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ અમારે યા તો ખુબ વધી ગયું છે. પછી અમે કોઈ પણ સ્તરે જઈએ ત્યારે ડિજિટલ પેમેન્ટ ખૂબ વધી ગયું અહ અને હમ-હમણાં ડિજિટલ પેમેન્ટ ખુબ ચાલી રહ્યું છે.
તમે ડિજિટલ પેમેન્ટ માટે કઈ એપ વાપરો છો?
અમે ડિજિટલ પેમેન્ટ માટે ગૂગલ પે ફોન પે ભીએમ આ અમે ભારતની બધી એપનો ઇસ્તેમાલ કરીએ છે.
ડિજિટલ પેમેન્ટની મદદથી શું તમને શું શું ફાયદો થયો છે બીજો
અમને ડિજિટલ પેમેન્ટ ના લીધે કે પેલા તો હું તમને કહ કે કેશ ઓછું રાખવાનું મળ્યું અમને પહેલા તો બેંકમાં જવા પડતું હતું અને મારી એક તો ગ્રોસરી સ્ટોર ચાલે અને શહેરના વચ્ચે વચ એટલે ફૂલ ચાલે છે તેના લીધે કેશ ઉપાડવા જવું પડતું નથી એટલે મારા ટાઈમ પર બચે એટલે મને વધુ પૈસા કમાવા મળે છે તો મને કોઈ ફાયદા એવું થયા હોય તમે શું ધંધો કરો કે નોકરી કરો કે શું કરો?
હું સ્ટડી કરું છું સ્ટડી માટે ફી પેમેન્ટ કોલેજ ફી ટ્યુશન ફી તે પેમેન્ટ કરવામાં ખુબ જ મદદ થઈ છે.
સાચી છે કે તમે કોઈ બિઝનેસ કરતા હશો ને કોઈ કોલેજ હાથ ના કે
ના ના કોઈ બિઝનેસ નથી કરતા.
હ હા ઓનલાઈન પેમેન્ટ એ આપણે કોઈ પણ હોસ્પિટલમાં ગયા હોય. ત્યારે આપણને કોઈ આપડ કોઈપાસે પૈસા ના હોય ઓનલાઈન સુવિધા ખુબ સારી બની ગઈ છે આપણે ઓનલાઈન પેમેન્ટમાં ઘણા બધા તમે શોપિંગ કરતા હશો ને ઓનલાઈન.
શોપિંગ કરે છે.
તો તેમના કોઈ કઈ કિસ્સો બતાવો ને કે તમે ઓનલાઈન પેમેન્ટ કરી પછી તમને ડિસ્કાઉન્ટ મળલ્યુંને.
હા મે અ અત્યારે જ. ઠંડર નામનું પરફ્યુમની શોપિંગ કરી હતી તેમાં અમને દસ ટકા જેવું ડિસ્કાઉન્ટ મળ્યું હતું ઓનલાઈન પેમેન્ટથી.
હા તમ. અમારે પણ એક. કે બેગ મંગાવ્યું હતું તેમાં તે બે હ બે હજાર નું બતાવતું હતું પણ તે પછી અમને ચારસો પચાસ માં પડ્યું કે જેના લીધે અમારે ત્યાં તે બેગ એમ ક્વોલિટી તો બહુ સારી હતી કે મને લાગ્યું. કે ડિસ્કાઉન્ટ સાચું મત આપતા હશે પછી અમે ધીરે ધીરે ઓનલાઈન પ ખરીદી કરી તેથી ઓનલાઈન પેમેન્ટ અમે સરળતાથી ઇસ્માલ કરી શકીએ છેએ ઓનલાઈન પેમેન્ટ ના લીધે આપણને ઘણા બધા ફાયદા થાય છે. અને ઓનલાઈન પેમેન્ટના ડિસડવા જે પણ છે અમારા ત્યાં એક બાજુમાં કાકા રહેતા હતા તે તેઓને ઓનલાઈન ઓનલાઈન સ્કેમ બહુ વધી ગયા પછી તેઓને ઓટીપી ગીને પૈસાઓ તેઓના. ચોરા લીધા તમારા બાજુ એવો કઈ કિસ્સો બનો છે.
ના હાલે તો નથી બન્યું પણ ઓટીપી માટે ફોન કોલ લેવા આવ્યા હતા.
હ હમ્મ
ડિજિટલ પેમેન્ટ. કરતી વખતે કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ તે તમને ખબર છે.
હા ડિજિટલ પેમેન્ટ હોશે પિન કોઈને શેર કરવો નહી અને આપણે પેલો સામને ક્યુઆર કોડ મોકલ હોય તેમાં પેમેન્ટ કરવું જોએ વગેરે વગેરે તમારો કોઈ કિસ્સો હોય તે તમે ડીપમાં જણાવો.
હા ડિજિટલ પેમેન્ટ કરતી વખતે અમારે અ. અજાણી લિંક આવી હતી તેના પર ક્લિક થઈ ગયું હતું તો ખાતામાંથી પૈસા કપાઈ ગયા હતા.
હા અમારા હાથમાં પણ એવું જ થયું કે એક વાર મારા ખાતામાંથી જ પચાસ હજાર ઉપડી ગયા અને જેના લીધે અ અમને ખુબ મગજમારી પડી કે મારો ત્યારે પગાર પણ ઓછો જ હતો દસ હજાર ના પગાર સ્ટાર્ટિંગમાં લાગ્યો હતો એટલે અને પછી મારે સગા સંબંધીઓ પર માંગવા પડ્યા જેના લીધે પછી મેં સાવચીતી ગયો કે ઓનલાઈન સુવિધા એ તો સારી પના સારી
બરાબર.
કોઈ તમે કોઈ કિસ્સો લોંગ માં કેહોને કે જેના લીધે કઈ થય હોય.
હમ. એક વાર અમારે સાથે રૂમમાં રહેતા ભાઈ સાથે એવો કિસ્સો થયો હતો તેઓ તેઓની કાપ કાપડ બજારમાં શોપ ચાલે છે તો બીજા વેપારી સાથે તેમનું પેમેન્ટ કર્યું હતું તો બીજા વેપારીને પેમેન્ટ થઈ ગયું હતું.
હ હા મારા સાથે પણ એવું જ બની ગયો કે જયારે મેં હું ઓનલાઈન શોપિંગ કરી ત્યારે મારા સાથે જ એવું બન્યું કે હું કોઈ બીજાને જ પૈસા મોકલી પછી મારા પાસે પૈસા પણ ઓછા જ હતા તો હું મારા ફ્રેન્ડને ફોન કર્યો કે તું આ પૈસા મુૂક પછી પછી હું એને મહિના પછી પૈસા આવ આપ જેના લીધે આપણે પણ સાવચેતી બનાવવા જોઈએ કે આ એક તો સેલરી પણ ઓછી જ હોય છે અને તેના લીધે હું મગજમાંરી બહુ પડે છે કે ઓનલાઈન સુવિધા એમ તો સારી પણ ન સારી.
બરાબર. શું ડિજિટલ પેમેન્ટ તમને જોખમી લાગે છે?
હા જોખમી લાગે છે તમને કેવુંકે લાગ્યું?
હા કોઈ વખત જોખમી લાગે છે, અને કોઈ વખત ખુબ જ ઉપયોગી લાગે છે.
હા અમારે ત્યાં પણ એવું જ છે કે અમે અમારે ત્યાં પેલા ચોરી બને ચોરી લુંટ ચોરી ને એવું બો થતો. તો પછી અમે ગાવ વાળાને કીધું કે તમે ધીરે ધીરે ડિજિટલ પેમેન્ટ લાવો આ જેના લીધે તે ચોરી ન પ્રમાણ ખુબ ઘટી ગયું તમારી બાજુ કોઈ ચોરી ને એવુ થાય તો તમે શું કરો?
સાયબર ક્રાઈમમાં રિપોર્ટ લખાવીને આગળ કાર્યવાહી કરીએ.
હમ કઈ કોઈ કસ હોય જણાવ ન
હા અમારા બાજુ એક કાકા રહેતા હતા તેમને અ તેમની પાસે ફ્રોડ કોલ આવ્યો હતો અને તેમના ખાતામાંથી પૈસા કપાવ્યા હતા હતા ત્યારે અમે સાયબર ક્રાઈમ માટે કેસ હતો પછી તે કેસ ન સોલ્યુશન સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવ્યું હતું.
અમારે ત્યાં પણ આવું બધું બહ થતું હત પછી અ ધીરે ધીરેને ડિજટલાઈઝેશન કરી દીધા કે તેમાં પણ કેશ રહ્યા જ નહી અને જેના લીધે ચોરી થવાનો ભય નહી રહે અને ઘેના વગેરે પણ લોકરમાં મૂકી દીધા જેના લીધે અ લોકોને ખુબ સારું પડે છે ઓનલાઈન પેમેન્ટ ના દિસ એડવાન્ટેજ પણ બહ ઘણા છે. હ તમારા હાથમાં કોઈ કોઈ ફ્રોડ થયો હોય તો.
ના અમારી સાથે જ ન થયું પણ અમુક લોકોને ડિજિટલ પેમેન્ટની નાનો અભાવ હોવાથી આવી સમસ્યાઓ ખુબ જ મોટા પાયા પર ઉભી થાય છે.
હા તમે સાચી વાત કીધી છે કે સાચીવીને વાપરવા જોઈએ અને જેથી ઓનલાઈન પેમેન્ટ ખુબ સારી છે ચાલો આપણેે મળીએ આગળ પણ એજ રીતના વાત કરીશું.
હા.